હ કેમ છો.
હા મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું શું કરો છો ઘરમાં બધા કેમ છે.
હા ઘરે બી બધા સારા છે તમારા ત્યાં કેમ છે બધા.
અમારે ત્યાં પણ બધા સારા છે. બીજું શું ચાલી રિયુ છે?
બસ કંઈ નહીં હું પણ આમ બેઠી જ હતી ને હવે આવી રીતે આ જો બધો સામાન ભરાયવો તો બસ એની લિસ્ટ બનાવતી હતી કેટલો ખર્ચો થયો શું છે જ બધું ઘરનું બજાર થોડું બનાવતી હતી
હા હા એ વાત તમે બરાબર કીધી હું પણ, આ મહિના ત્યાં વિચાર કરી રહી હતી કે થોડું આપડે બચત કરીએ.
બચત તો બરાબર બચત કરવી તો ખૂબ જ જરૂરી છે
હમ, એ આપણા માટે જ સારું ને ઈનફ્યુચર આપણને કામ આવે. આપડે થોડી ઘણી બચત કરેલી હોય, તો
કેટલી કામ આવે, જો આપણી પાસે બચત હશે તો ભગવાન ના કરે કે એવો કોઈક ટાઈમ આવી જાય કો અણધારી મુસીબત આવી જાય કે, કોઈકનું કંઈક અકસ્માતિક સંજોગો ઊભા થઈ જાય તો, ત્યારે આ બચત રકમ આપણને કેટલી ઉપયોગી નીવડે છે. આપણે કોઈની આગળ હાથ નથી લાંબો કરવો પડતો.
હા એ તો છે ને, એટલે જ તો આમ કરવું પડે છે. થોડા પૈસા બચાવી લઈએ છે. પણ કઈક વાર આવા ખર્ચા તમે તેમ કીધું કે અકસ્માત કંઈક થઈ જાય તો, કોઈક વાર એવા ખર્ચા આવી પણ જાય છે એમાં થોડું બજેટ આપણું હલી જાય છે.
હા બરાબર કીધું તમે એટલે જ તો બચત કરવી ખૂબ જ જરૂરી. છે તો તમે શું કરો છો બચત? કરવા કંઈક કરો જ?
કંઈક તો શું હવે જો જે? આપણું રોજનું આપણું મહિનાનું જે હોય એ હિસાબે કરું છું. એ ઇવન અમારા સોસાયટીમાં વીસી કરે છે તો એમાં થોડા નાખી દઈએ કે ચાલો એમાં ભેગા થાય કારણ કે ઘરમાં આપણે વિચારીએ કે ચાલો ઘરમાં રાખીએ તો આપ આપને હોય કે ના ઘરમાં પડ્યા છે અને કોઈ દિવસ એ વપરાય પણ જાય પણ ત્યાં ફિક્સ હોય છે તો એ બહારને થોડું લોકોથી મળવાનું પણ થઈ જાય અને પૈસા પણ ત્યાં સેવ થઈ જાય
ના ના ખૂબ જ સરસ છે, આ પણ ઉપાય હું પણ એવું જ કરું છું અને એને એના સિવાય હવે તો કાંઈક
બેંકમાં હા હમ હમ એ પણ હું કરું છું.
હા! થોડુ મ્યચુઅલ ફંડ પણ ઇવેસ્ટ કરી લેવાનું
હા હા પણ આપણે શું હાઉસવાઈફ છે તો, આપણું કઈ ને કઈ કામ બનતું જ રહે છે.
હા એ તો તમે વાત સાચી. ઘરગ્રસ્ત ચલાવીએ તો કોઈક વાર એક્સ્ટ્રા ખર્ચા થઈ જાય કોઈ વાર મહેમાનોનો થાય કોઈ વાર આપણે બહાર તહેવારે તો એમાં થોડું ખર્ચા વધે વધારે થઈ જાય છે.
વધારે થઈ જાય છે એટલે બનતી કોશિશ કરીએ છીએ ટ્રાય હવે જોઈએ હું તો મારી છોકરીને પણ અત્યારથી જ સેવિંગનું મહત્ત્વ શીખાડી દઉં છું અત્યારથી જ એને ગલ્લો આપી દીધો છે એને કહી દીધું છે કે, તારે કોઈ આવે કરે તને એક્સ્ટ્રા પૈસા મળે એ બધા એમાં નાખ વાનું અને એને પોકેટ મની આપે એને પણ કીધું છે ત જેટલીરી વાપર એ બાકીને બધા એમાં નાખવાના
ખુબ જ સરસ હા ના ના ખુબ જ સરસ જો આપણે અત્યારથી બાળપણથી જ નાના છોકરાઓને આપણે બચતની ટેવો પાડશું તો આગળ જતા એમના ભવિષ્ય માટે એમને સારું પડશે. બચત તો દરેક વ્યક્તિ કરવી જોઈએ.
જોઈએ એટલે જ હું હવે થી જ એને થોડું કામ ટે પાડું છું. કે થોડી ઘણી કરી લે એ પણ.
હા હું પણ મારા બાળકોને એવું જ કરાવું છું, એમને એ ગલ્લો આપેલો છે સેમ હું પણ એમને બચત કરતા અત્યારથી શીખ વાળો જ છો, અને જો આપણે તો લેડીસો છે તો ગમે ત્યાંથી બચત કરી જ લઈએ છીએ આપણને તો મહિનાનો ઘર ખર્ચ વડે એમાંથી પણ આપણે થોડા ઘણા પૈસા બચાવી લઈએ છે હું તો શું કરું છું, કે મારો ઘર ન સામાન ભરવાનો હોય ને, હ આવી રીતે કંઈક જ્યાં ઓફર ચાલતી હોય કે સેલ લાગી હોય કઈ આવી રીતે સુપર માર્કેટ, હોય ત્યાંથી હું આવી રીતે ઓફરમાં સામાન લઈ આવી છું લાવું છું તો મને થોડો ફાયો થાય. થાય છે.
હા હા એ તો આપણેે જો આપણને આપણું વિચાર બધું કરવું જ પડે છે, કે ઘરમાં કયા કરવાથી શું કરવાથી બે રૂપિયા બચે.
નહી નહી સાચી વાત છે એમ પણ ટીપે ટીપે સરોવર ભરાય છે એવું જરૂરી નથી કે તમે એક મો ત અમાઉન્ટનું સેવિંગ કરો થોડું થોડું કરો તો આગળ જતાં એ વધી જશે
હા બસ એજ પ્રયત્ન ચાલી રહ્યું છે થોડું ઘણું કરીએ અવે
હા બસ આપણે થોડા આપણા બિનજરૂરી જે ખર્ચાઓ છે તેને ટાળવા જોઈએ જો જેમ કે આપ આપણે પેલું કહેવાય ડેલી બહાર ખાતા હોઈએ પિક્ચર જોવા જતા હોઈએ તો એ બધા ફાલતુ ખર્ચાઓ છે એ ઓછા કરવા જોઈએ મહિનામાં એકાદ વખત તમે મૂ વી જોવા જાઓ કે એક મહિનામાં બે વાર બારનું ખાવ ખાવા જાવ તો તો એ ચાલે
હા એ તો એવું જ હોય ને વારે ઘડી રોજે રોજે તો નહી જ થાય
હા એટલે એ અમુક જે બિનજરૂરી ખર્ચાઓ આપણે ટાળી દઈએ ને તો આપણું બજેટ સારું એવું બની છે અને ઘણી બધી બચત
હમ હું તો નાની આ મસ્ત એક ડા ડાયરી બનાવી દીધી છું કે એના અંદર હું મહિનામાં જા આજનો કેટલો ખર્ચો થયો છે એ હું લખી રાખું તો મને મહિનાના એન્ડમાં ખબર પડી જાય કે હા મારે આ મહિનામાં આટલો ખર્ચો થયો છે તો આપે આટલાગલા મહિના નામાં આટલું બચાવવું છે
ના આ તો ખુબ જ સરસ પગલું છે તમારું બહુ સારું તમે આવી નોંધ રાખો છો એક- ખુબ જ સારું છે અને તમારે શું કરવાનું. કે તમારો હસબન્ડનો કે તમારો પણ અગર પગાર કે કંઈ જે કંઈ આવતો હોય ને તો તમે પહેલાં એમાંથી છે ને અમુક ટકા તમે બચ પચાવીને સાઈડમાં કીધું એ પછી તમારે જોવાનું જ નહીં
હા એ તો તમે બઉુ સારું કીધું હવે આવી રીતે જ બચત કરીશું પણ
હા ભલે એવું જરૂરી નથી કે મોટું ખટો અમાઉન્ટ જ મૂકે તમારે જે પ્રમાણે તમારો પગાર હોય તો એમાંથી અમુક પૈસા અમુક ભાગ આપણે કાઢીને મૂકી દેવાનો દર મહિને પછી એને ભૂલી જવાનો તો શું આવી રીતે પણ આપણું એક સેવિંગ થતું થતી જાય. એનેશ આપણું એક સેવિંગ અકાઉન્ટ ખોલાવી દેવાનું તો શું આપણે બેંકમાં પૈસા રાખ્યા હોય તો આપણને એનું વ્યાજ પણ સારું મળે
હા એ તો એ પણ વાત તમારી બરાબર છે કે સારી જગા એ પૈસા મુકા હોય તો એ સારું અ પ્રોફિટ પણ આપે આપણને
હા નહીં નહીં બરાબર છે એટલે બચત તો ખૂબ જ જરૂર.. હા તમને હું તમને મારા એક અ બેનપણીનો દાખલો આપું. કે અત્યારે જ એમના ઘરે છે ને એમના મમ્મી અચાનક બીમાર પડી ગયા
હમ હમ
એમની પાસે બચત બિલકુલ હતી નહી એ લોકો એટલા ગભરાય અને ડોક્ટરે તાત્કાલિક એમને એડમિટ થવા કીધું અને પૈસા ભરવા માટે કીધું તો એ મારી બહેનપણી એટલી ગભરાઈ ગઈ કે કેમ કે એની પાસે બચત હતી જ નહીં. એણે બધી જગ્યાએ ફોન કર્યા બધા સગા વાળાઓ પાસે મદદમાં પણ કોઈએ એની મદદ ના કરી પછી એને મને ફોન કર્યો તો મેં એની મદદ કરી અને પછી મેં એને સમજાવ્યું પણ કે જો આવી સ્થિતિ કોઈ વાર આવી પરિસ્થિતિ ઉભી થઈ જાય એટલે અ જો કાલે તે બચત કરી હોત તો આજે તારે આવી રીતે કોઈની જોડે હાથ લાગ કરો પરરી્યોત
એટલે જ એટલે જ હું પણ એજ એજ વિચાર થી થોડીક બચત કરું છું અને હું સાચવીને રાખું છું હું કોઈને નથી કેતી પછી એનું
તો અને તમારી પાસે જો તમે બચત કરો તો ધીરે ધીરે તમારી પાસે સારો એક અમાઉન્ટ સારી એક રકમ પણ જમા થ થઈ જાય તો મારું એવું માનવું છે કે એ રકમ તમે સોનામાં કે ચાંદીમાં ઇન્વેસ્ટ કરો હા તો તમને અ ભવિષ્ય એમાં એનું ખુબ જ સારું પરિણામ મળશે
એટલે હું નહી નહી હું પણ એવું જ કરું છું થોડું ઘણું બચત થાય એમાંથી સોનાનું કે ચાંદીનું કઈ ખરીદી લેઉું છું કારણ કે એના ભવિષ્યમાં ભાવ વધવાના જ છે ઘટવાના તો નથી જ અને એ આપણને ભવિષ્યમાં કામ જ આવવાનું છે
બિલકુલ સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરેલું આપ આપણને હંમેશા ફાયદાકારક જ રહી છે કેમ કે જો સોના ચાંદીના ભાવ માં વધઘટ વધઘટ થતી હોય છે એનાથી આપણે કંઈ ગભરાવાનું નથી બટ એ એમાં જે આપણે ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરશું ને એ ભવિષ્યમાં આપના માટે ખુબ જ સારું સાબિત
હમ હું હું હમણાં મારી તમે જેમ કે તમારી એક બેહેનપણી એવી મારે પણ છે એ આમ કંઈ ઓફર વોફર જોઈ ને એટલે દોડી પડે ત્યાં શોપિંગ કરવા પર મને આમ લાગે કે ઓફરની પછાડી ગાંડા જે થવું ને એ જરૂરી નથી ને એ આપણને જરૂરી છે હે કે નથી એ બધું વિચારી કરીને શોપિંગ કરીજ